બસ જો મજામાં શું ચાલે શાંતિ
બસ શાંતિ યા તમે તો બો દિવસે ફોન કર્યો ને
હમ હમ જમી લીધું
બસ જમી લીધું ભાઈ ક્યાર નું એ
શું ચાલે બોલો બીજું કોહો
બસ શાંતિ છે ન્યુઝ જોતા તા
સેના ન્યુઝ જોતા હતા
આ બસ આ પેટ્રોલ ડીઝલ ના ભાવ વધી રહ્યા છે જોતા તા
અરે ભાઈ જવા દે અઈ તો વાત જ ના કરજો આ ટ્રમ્પે બધી પથારી ફેરવી છે પેલા તો
એજ ના ભાઈ આ બધું હોર્મોન્સ ને બધું બંધ કરી દીધું એટલે
ઓલમોસ્ટ સ્રેટ બધું બંધ કરી દીધું બરાબર અત્યારે અહિયાં પેટ્રોલ ડીઝલની એટલી તંગી છે આમ કેવાય કેવાયતિ એવું કેહેવાય તો ચાલેર નથી પણ અત્યારે પાછું યુઝ ચાલુ થયું છે
હમ હમ પાછું થઇ ગયું
હા ચાલુ થઉ જબરજસ્ત એમાં તો પેલા ટ્રમ્પે એવું કીધું છે કે મેં મારી સેનાને કહી દીધેલું છે કે જય્યારે બી ઈરાન જો મને ગમે ત્યારે બી મને મારા પર હુમલો કરસે અને હું ના હો ત્યારે તમારે કે ઈરાન ને તેના નકસા થી મિટાઈ દેવાનું એમ એવી રીતની વાત ક ચોખુ એના સેનાને કીધેલું જ છે કે જયારે બી હું ના હોઉ મારા આદેશ કોઈ ના આદેશ ની રની જોવાની સીધું ઈરાનને એના નકશામાથી કાન નાખવાનું જેને હું ચો ખું કીધરું લખીને લઈજા ને તો એવું કેય છે કે મેં બધું લખાણ સાથે બધું કમ્પ્લીટ કરેલું છે આખું કે જયારે બી મને મારશે ત્યારે એ જશે
અરેરે આ તો યાર બઉ આ ત્રીજા વિશ્વ તરફ લઈ જાય છે ભાઈ દુનિયાના યાર
અને આ ટ્રમ્પના લીધે જ થાય છે એ આવ્યો ત્યારથી જ આ બધું ચાલુ થયાય યુદ્ધ બધા આ યુક્રેનનું રો યુક્રેન આ વ્લાદિમીર પુતિન ને યુક્રેન રશિયાને યુક્રેન ન યુદ્ધ વધારનારો એ આ ઈરાન અમેરિકાનું યુ ઈઝરાયલ નું યુદ્ધ વધારનારરો એ સપોર્ટ તો એ જ કરે છે અમેરિકા જ કરે છે સપોર્ટ તો
હા આ બધું કઈ રીતે ખબર છે ભાઈ એમની જોડે છે ને ડિફેન્સ ટેકનોલોજી સારી છે
ડિફેન્સ ટેકનોલોજી પ્લસ એ બી ટુ બોમ્બર્સ રાાયફલ જે છે એ કેટલા ખતરનાક છે
હ એમ નઈ નઈ એમહઈ એમની ડિફેન્સ ટેકનોલોજી સારી છે બે દેશો ના ઝઘડા આવે એટલે શું પેલો કે પેલો દેશમાં જોડે થી મારા આ સાધનો ખરીદશે એટલે મને બેનિફિટ થશે
મેઈન વસ્તુ એમાં શું હતી કે ઈરાન જે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ બનાવતો હતો ને હવે ઈરાન અમેરિકાથી નજીક છે એક વસ્તુ સમજો
હમ હમ
હવે અમેરિકાને એવું હતું કે ઈરાન જો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ બનાવી લેશે મતલબ પરમાણુ બોમ્બ બનાઈ લેશે તો એનો ખતરો સૌથી વધારે અમેરિકાને જ છે એટલે અમેરિકા એ શું કર્યું ઈરાનના પરમાણુ જે પરમાણુ પ્રોજેક્ટ હતો ને એના પર જ હુમલો કર્યો સીધો
હમ હમ
અને એના મેન એના રાષ્ટ્રપતિ ખામીના એને માન નાખ્યો પેલા તો
હમ એટલે ઈરાન પછી હવે લીડર વગર નું થઈ ગયું
હા એટલે પછી શું થયું પછી હવે એનો છોકરો ઉઊભો રહ્યો બધા હતા પણ કેવાનો મીનિંગ કે જે ખામે ન ઈરાન નો રાષ્ટ્ર રાપતિએ તો એના જેવું કામ તો એના જેવું એક્સપિરિયસ નં ને કેટલા ટાઈમથી હતો તો
હમ એ નવો માણસ એ નવો માણસ જ કેવાય ભાઈ
હમ એટલે ટ્રમ્પે યોજના બનાવી કે ભાઈ આપડે ઈઝરાયલ જોડે ભેગા થઈને કે આપણે એમાં સાઉદી અરેબિયા બી હતું એટલે મુસ્લિમ દેશ છે તો પણ કે આપડે હવે એવું કેતા હતા કે આપડે હવે ઈરાનને ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ બનાવવાનો બનવા દેવાનો નથી કેમકે એક એ દેશ એવું કેતા હતા કે એ લોકો એ યુદ્ધમાં જો આવે એ પરમાણુ હતું અર બનાવી લેશે તો આપણેે ગમે ત્યારે એની પર હુમલો કશો નહી કરી શકીએ
હ એટલે એ જોડે એક મોટો પાવર આ આવી જશે એમ
કે ભાઈ હવે આ જો પરમાણુ હથિયાર છે આપડણે એની પર હુમલો કરી સુધી આપે પરમાણુ હુમલો કરે પરમાણુ હુમલો એટલે તો ખાતર ના કે દેશ તમારો પાખો સાફ કરી દે
એજ ના ભાઈ જાપાન ઉપરતો કર્યો અમેરિકા એ
હા એ તો જવાર નાકાસાાકી હીરો હિરોસીમા બરોબર એ બે શહેરો પર અત્યારે કેવાય એવું કહેવાય છે કે અત્યારે પણ હાલમાં પણ ત્યાં આગળ એ દ ત્યાં આગળ શહેરોમાં હાલમાં પણ એવી ખોડ ખાપણ વાળા છોકરાઓ બધા પેદા થાય છે એ પરમાણુ ની અસર અત્યાર બીજી એવું કહે છે
એટલે છે એક બીજા વિશ્વયુદ્ધ સો વર્ષ થવાયા ભાઈ ત્યારથી અત્યારે અસર હોય તો યાર દેશ ને કે એમ આખા દેશમાં બે ત્રણ ફેંકી દેય તો કેટલી પથારી ફરી જાય
ત્યારે હવે એ જ જોઈને અત્યારે બધા પરમાણુ અત્યારે ભારત આપણા ભારત જોડે બી છે બરોબર અટલ બિહારી વાજપેય અટલ બિહારી વાજપેયી ના સમયમાં આપડણે બનાવી દીધો પરમાણુ બોમ્બ
એજ એ પણ ભાજપ અમેરિકા થી છુપી છુપી ના બધ
અને એમાં પણ કેવું હતું કે જે ઉપર આપડે અમેરિકા એ નાસા એ જે બી ઉપર આપણે સેટેલાઈટ મોકલ્યા હોય બરોબર એ બ નિગરાની કરે કે કઈ શું ચાલે છે એને ખબર પડી જાય કે આ જગ્યાએ પરમાણુ પ્રોજેક્ટ ન કામ ચાલુ છે. એટલે જયારે બી એ સેટેલાઈટ એના નેટવર્કમાં ના આવે ને ત્યારે કામ કરવાનું
હા એ હા એ પોખરણ ઉપર ના હોય ને ત્યારે કામ કરતા પછી આ વહેલા ા
ઢાંકી દેતા તા બધું હા એવી રીતે કામ કરતા હતા એ લોકો તોય આપડે ચાલો સફળ પરીક્ષણ કરીને આખો પાવર પ્રોજેક્ટ બને અત્યારે આપડી કેટલી અત્યારે પાકિસ્તાનના પાકિસ્તાન વાળા એવું કહે છે કે ભારતે પાંચ થી છ સબમરીનમાં પરમાણુ બોમ્બ મતલબ અપલોડ કરીને રાખ્યા છે એના પર એમ કે ગમે ત્યારે બી કશું થાય તો એ પાંચ સબમરીન્સ એવી છે કે જે પરમાણુ બોમ્બ છોડી શકે છે પાકિસ્તાન પાકિસ્તાન પર
પણ ભારતનું તો ભાઈ એવું છે કે ભારતે અંદર લખેલું જ છે બંધારણમાં કે ભારત ક્યારે પહેલા
પેલા હુમલો નહી કરે સાચી વા છે હવે આપણે ઓપરેશન આપડ નરેન્દ્ર મોદી સાહેબ અને આર્મી આપડી ઓપરેશન સિંદુર કર્યું બરોબર તો એમાં બી પેલા આપડે કઈ હુમલો કર્યો હતો પેલા એ લોકોએ પહેલગામ પર હુમલો કર્યો ને
આપડે તો આપડ ડિફેન્સમાં હુમલો કર્યો
અને આપણે તો અને આપણેે કોઈ ત્યાંની કોઈ લોકલ પબ્લિક પર લોકલ પબ્લિક પર હુમલો નહી કર્યો કે જ્યાં ત્યાંના જે ટેરરિસ્ટ હતા એ લોકો પર જ આપડે હુમલો કર્યો છે.
હમ એજ ના અને એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના જ ખાલી તોોડયા છે એમનું કોઈ લોકલ ઇન્ફ્રાસ સ્ટ્રક્ચર
લોલ કોઈ પબ્લિક મતલબ કોઈ પબ્લિક કોઈ કોઈનું ઘર બી શું કોઈ એક માણસ એવો નક્કામોનીંદ નથી માર્યો આપડે બધા જ જે હતા એ ટેરરિસ્ટ જ મર્યા છે બધા
એજ ન ભાઈ
અત્યારે તો આના યુદ્ધના લીધે પેટ્રોલ ડીઝલનું તો એટલું હેંડ્યું છે ભાઈ વાત ના કરશો પેટ્રોલ આપડે ત્યારે પેલા કેવું હતું આપડે કોઈ બોટલ માં છૂટ તુ પેટ્રોલ જોઈએ પચાર રૂપિયા મારા બાઈકમાં પેટ્રોલ પતી ગય તો હાલતા જ હતા તો એ બીહી ચાલતા
અરે ચોખ્ખ ના પાડ દે જગ્યાએ તમને કે પેટ્રોલ પેલા બોટલમાં નહી આપીએ કે તમારે જે થયું હોય કે તમાર બાઈક બંધ થઇ ગય તો દૂરીના પેટ્રોલ પં્પો લાવો
અને પેટ્રોલના ભાવ પણ આપડે કેટલા વધી ગયા છે અત્યારે
એજ ના રોજના એક બે રૂપિયા તો સ્ટાર્ટિંગમાં આપણા
હા એકસોને સાત રૂપિયા એકસો આઠ રૂપિયા પેટ્રોલ થઈ ગયું હતું અત્યારે પાછું સોય આવ્યું છે. પણ એકસો સાત એકસો આઠ રૂપિયા પેટ્રોલ થઈ ગયું હતું.
અને એમાં પણ અમુક પેટ્રોલ પં્પ છે ને એમાં તો કે પાંચ રૂપિયા વધારે હોય છે.
હમ હમ હમ
આા હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાની પે્રોલિયમમાં અમારે એકસો બે રૂપિયા કેમ હતા. નાયરામાં હું પૂરા ગયાને તો એકસો સાત રૂપિયા હતા.
હા એટલે નાયરા હા એટલે એમાં કેવું છે કે નાયરા પ્રાાઈવેટ છે. હવે એ જગ્યાએ તમે ઈન્ડિયન ઓઇલમાં જશો ને તો ઓછા પૈસા હશે કેમ કે ગવર્મેન્ટ છે. એટલે નાયરા વાળાને કમિશન ઓછું મળે એ વસ્તુ સમજો એટલે પેટ્રોલ ના ભાવ થોડાક વધારે રાખે એ પ્રાઈવેટ છે એ જે એને જે ભાવ રાખવો એ રાખી શકે જેવું છે વેચવા માટે એ પ્રાઇવેટ છે.
પણ અમારે તો ભાઈ આ વિસ્તારમાં પણ નાઈરા એકલો જ છે એની મોનોબોલી જ છે. અત્યારે તો
એવું છે? ના ના, પણ અમારે તો ઈન્ડિયન ઓઇલ છે, બધા જીઓ બી છે, ઈન્ડિયન ઓઇલ બી છે, નાયરા બી છે. હું કંપની એ જોઉં છું, ત્યાં રસ્તામાં જ નાયરા પેટ્રોલ પંપ જ છે. પણ હું નહીં પુરાવતો. હું સ્પેશિલ પુરાવા માટે જીઓ કે ઈન્ડિયન ઓઈલમાં જ જોઉં છું.
ના જીઓનું પેટ્રોલ પંપ સારું આવે છે.
હું જીઓમાં જ પુરાવું છું, કમ્પલસરી.
હા, એ સારું આ છે. એન્જિન પણ સારું રહે છે, એનાથી
હમ, હમ, હમ, હમ, એટલે પેટ્રોલ સારું પુરાવું સારું પેટ્રોલ પુરાવું સારું જો હું તો એમ જ કહું ભાઈ.
હમ, હવે તો ભાઈ પેટ્રોલમાં પણ ઇથોનોલ મિક્સ કરે છે. ટ્વેન્ટી પસે
સાાચી વાત છે, સાચી વાત છે. હવે મેં એક્ટિવા લીધું છે ને જે નવું
હા, હા.
ઓ મને ખબર નહીં શું છે? પણ જે એક્ટવે છે ને એની જે પાછળ ફ્યુલ ટેન્ક હોયને, ફ્યુલ ટેન્ક
હમ, હમ.
એના પર ગોળમાં ઈ ટ્વેન્ટી લખેલું છે.
હમ હમ, એટલે ભાઈએ ઇથેનોલ એટલા માટે મિક્સ કરે કે એ એન્ટિનોકિંગ એજન્ટ તરીકે કામ કરે પેલું ખબર છે? એક્ટ બંધ ટક ટક ટક થાય. નોંકીગ ન થાય. એ એન્ટી નોકિંગ તરીકેનું કામ કરે એન્ટી નોકિંગ એજન્ટ તરીકેનું અને વીસ ટકા ઉમેરે, એટલે પછી શું? આપડે પેટ્રોલિયમ પણ બચે. એટલું આપડે બારથી આયાત કરવું ઓછું પડે.
પણ કેહેવાનું મિનિંગ કે ઇથેનોલ સારું છે કે ખરાબ છે મને તો એ ખબર નથી, હજી પ્રોપર.
ના ના સારું છે. આપડે પેલા પહેલા બી ઇથેનોલ મિક્સ, ઇથેનોલની જઞ્યાએ લીડ મિક્સ કરતા. એનટીનોની કરી હવે ઇથેનોલ મિક્સ કરે છે. આ ઇથેનોલ એ બાયો ઇથેનોલ હો ભાઈ. નહીં નહીં બાયો એટલે થોડું પેટ્રોલ કરતા થોડું ભારે હોય એમ. બાયો એટલે જેવી પદાર્થમાંથી બનાવેલું ઇથેનોલ હોય.
બરોબર બરોબર. મતલબ કે એક પીવા માટે સારું, ખરાબ, સારું જ હશે ને નની
હા હા સારું જ છે ભાઈ બધા માટે સારું છે. અત્યારે તો ઈ ટ્વેન્ટી છે, પણ ભવિષ્ય તેમાં એટ, એટી ફાઈવ ડે, હન્ડ્રેડનો વિચાર છે સરકારનો.
પણ એમ નહી, એમાં હોય શું? મને ખ્યાલ નહી આવતો એમાં કશો. ટ્વેન્ટીનુ મિનિંગ શું કે ભાઈ? ઇથેનોલ છે બરોબર. એટલે એંસી ટકા પેટ્રોલને એ વીસ ટકા ઈ ટ્વેન્ટ
હા, એસી ટકા પેટ્રોલ અને વીસ ટકા ઇથેનોલ.
બરોબર છે, તો અત્યાર પેટ્રોલપંપ પર જી પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવું. તો એ ઇથેનોલ વાળું જ હોય એવું છે.
હા, એ મિક્સર જોયને ભાઈ.
ઓકે. ઓકે, ડન. એટલે મને ખ્યાલ નતો આ તો આપડે આવી રીતે વાત કરી તો આપણને જાણકારી મલી કે ભાઈ આવું છે.
હ હ. ના, એ તો અત્યારે એવું થઈ ગયું છે, કારણ કે એનાથી શું પેટ્રોલિયમની જે ઇમ્પોર્ટ કરે ને એ પણ ઘટે. એના એક સાઇડ બાયોથેનોલ ફાયદાકારક છે, એન્જિન માટે.
બરોબર છે અને હમણાં પાછું, બરોબર છે. ના ના સાચી વાત. અચ્છા. બોલો બીજુ કો શું ચાલે?
શાંતિ. ભાવ તો વધતા રહેશે, પેટ્રોલ તો પુરાવું પડશે ને યાર.
ના ફરવું તો પડે ને યાર, કોઈને નહી તો બહેરાને તો ફરવું પડશે ને ભાઈ.
એજ ના ભાઈ
તઈ ના પડે આપડે નહી ફરી જ ચાલશે હા સારું સારું ચલો હા હ